હેલો નમસ્તે કેમ છે
હું મજામાં છું તમે કેમ છો
મહત્વ ખૂબ ખુબ જ રોચક વિષય છે આજ કલ નાના બાળકો થી લઈને યુવાનો અને મોટા લોકો સુધી બંધ બંધનને ફેશનમાં રસ હોય છે
બિલકુલ ફેશન એ બહુ જ સારો વિષય છે સાચું કહીએ ના તો ફેશન કેવલ સુંદર કપડાં પહેરવાનું નામ નથી પણ એ વ્યક્તિની પસંદ જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલું છે
એકદમ સાચી વાત ફેશન તલે પોતાની સુંદર સ્વચ્છ સૂજ સુસજ્જ અને આત્મવિશ્વાસ પૂર્વક રીતે રજૂ કરવાની કલા
બિલકુલ સાચું કહો છો તમે તમારી નજરમાં ફેશન એટલે શું હલો અવાજ આવે છે
હા હા
હા એમ કહું છું તમારે તમે ફેશન એટલે શું વિચાર કરો છો તમારી નજર માં ફેશન એટલે શું
મારા મતે ફેશન એટલે સમય પ્રસંગ ઉમ્ર શરીર રચના અને ના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેરસ્ટાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વે સાજેસા રીતે પ્રસ્તુત કરો
બિલકુલ ખરેખર તમે તો એકદમ સાચું કહો છો અ પણ કેટલાક લોકો તો એ છે ને ફેશન એટલે બહુ મોંઘા કપડાં હોય ને એને જ માને છે ખરેખર તો ફેશન એટલે આપણને જે સારું લાગે એ
હા બિલકુલ નહીિ ફેશન માટે પૈસા જરૂરી હોય પણ એલા જ મહત્વનું નથી સમજ પસંદ રંગની ઓળખ બોડી ટાઈપની સમજાને કપડા ને કેરી કરવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે
એ તો તમે બિલકુલ સાચું કહ્યું કે ફેશન માટે અ આપણે જોઈએ તો કોઈ પણ સાધારણ ડ્રેસ પણ જો આપણે સારી રીતે આપણા શરીર ઉપર ઓપે એવી રીતે આપણે પહેર્યું હોય અને મેચિન એની સાથે એક્સેસરીસ પહેરી હોય ઘરેણા પહેર્યા હોય તો આપણો આત્મવિશ્વાસ પણ વધે છે અને એ ખૂબ સુંદર લાગે છે
હા અને કોઈ મહેગો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ન હોય પ્રસંગ પ્રમાણ્ય ન હોય એવા વ્યક્તિને સૂટના થતો હોય તો એનો પ્રભાવ થઈ જાય ફેશનનું મહત્વ
બિલકુલ હા આજે આપણે ફેશનનું મહત્વ પણ જોઈશું. જોઈએ તો આજના યુગમાં પહેલી નજરમાં જે આપણને પસંદ પડે આ એમાં આપણું પોતાનો લુક ગેટઅપ કેવું લાગે છે આપણે ડ્રેસ પહેરીને કેવો અનુભવ કરીએ છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે. માણસ કેવી રીતે પહેરે છે એના એની પર્સનાલિટી વિશે આપણે પહેલા જ ક છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ દેટ લાસ્ટ ઇમ્પ્રેશન. એમ એટલે આપડી . એ કેવી છે એ કેવો પ્રભાવ પડે છે એ મહત્વનું છે.
હા કારણ કે આજ આજના યુગમાં પહેલે નજરમાં જે અસર પડે છે. એમાં પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ ભાગ ભજવે છે માનસ કેવી રીતે પહેરે છે એથી એ પર્સનેલિટી વિશે પહેલા પ્રવાહ બનાવતો હોય છે.
બિલકુલ અ જો કોઈ સ્વચ્છ નીટ અને ક્લીન અને એકદમ સ્વચ્છ કપડાં પહેર્યા હોય. તો એને જોઈને આપણા પર સારો પ્રભાવ પડે છે. સામે વાળાનું વ્યક્તિત્વ સારો લાગે છે.
. હા બિલકુલ ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માણસને પોતાના કપડા લુક અને સ્ટાઈલ ગમતા હોય. તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે.
કુલ ક્યારે .
બિલકુલ ફેશન મોડ પર અ પણ અસર કરે છે સુંદર રંગ આરામદાયક કપડા યોગ્ય સ્ટાઈલિંગ આ બધા માણસોને ફ્રેશ ફિલ કરવાવે છે.
બિલકુલ મ એવું લાગે છે કે ફેશન વ્યવસાય માટે પણ ખૂબ જ વ્યવસાય સાથે પણ ખૂબ જ જોડાયેલો છે જોઈએ. તો આપણે કેટલા ફિલ્મકારો અભિનેતા અભિનેત્રીઓ હોય છે એ કેવા કપડા પહેરે છે એમને આપણે પણ ફોલો કરતા હોઈએ છીએ.
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખૂબ મોટી બની ગઈ છે. કપડા એમ્બ્રોયરી, જ્વેલરી, મેકઅપ, ફુટવેર, બેગ્સ મોડલિંગ ફેશન ડિઝાઇનિંગ સ્ટાઈલિંગ આ બધા એના ભાગ છે.
બિ બિલકુલ આપણે જોઈએ તો હવે કે પારંપરિક અને આધુનિક ફેશન આ બંનીમાં શું ફરક છે શું તફાવત છે જોઈએ.
. અ પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી. લેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા, કુર્તી, દુપટ્ટો પારંપરિક દાગિના, બિન્દી, બંગડી, નથ પાયજલ ઈત્યાદિ.
હા એકદમ સાચું કહ્યું તમે. અને આધુનિક ફેશનમાં જોઈએ તો આજકાલના જે યુવાનાઓ કપડાં પહેરે છે. જેમાં આપણે વેસ્ટન તરીકેનું આપડ અંદર થોડું જોવામાં મળે છે. ટચ જેમ કે જીન્સ ટોપ. અ ગાઉન પછી વેસ્ટર્ન ડ્રેસીસ પછી જમ્પ સુૂટ અ કોટ સેટ હમણાં તો કોટ સેટ ખુબ જ પ્રચલનમાં ચાલી રહ્યા છે. અ જેકેટ, ક્રોપટોપ્સ, પ્લાઝો ફેશન વીયર આ બધ બધું જ ફેશન વીયરમાં આવે છે આધુનિક ફેશનમાં
એકદમ આજ કલ બનેનું કોમ્બિનેશન પણ ખૂબ ચલનમાં છે જેમ કે ટ્રેડિશનલ કુર્તી કે, મોર્ડર્ન પેન્ટ સાડી સાત બેલ્ટ, બ્લાઉઝમાં મોર્ડર્ન ન કટ ગાઉન સ્ટઇલ અનાર્કલી, જકેટ સ્ટઇલ લહેંગા આ બધું ફેશન ફેશન કહલાય
બિલકુલ આજે જોઈએ તો યુ ટ્રેડિશનલ લુકને મોર્ડર્ન ટચ આપવું બહુ જ પસંદ છે. એમને ટ્રેડિશનલ અને મોર્ડર્ન બંને ભેગું કરીને પહેરવાનું ખૂબ જ પસંદ છે.
હ કારણ કે એમાં પરંપરા પણ જળવાય છે અને નવી સ્ટાઇલ પણ જોવા મળે છે. છે ફેશન અને કપડાની પસંદ
બહુ જ પસંદ ફેશન અને કપડાની પસંદ આપણ આપણને વિશેષ ખ્યાલ રાખવો જોઈએ.
પહેલે વાત કપડા પ્રસંગ પ્રમાણે હો જોઈ છે બીજી વાત આરામદાયક હોવો જોઈ છે. ત્રીજી વાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે સૂટ થતો હોવો જોઈએ. સૌથી વાત રંગ અને ફેબ્રિક યોગ્ય હોવો જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે
હ
અ અમે આપણેે રોજ વાપરીએ એમાં પણ નવા કપડાં પહેરવા જોઈએ છે સુંદર પણ લાગે છે અને કામ કરતા આપણને આરામ પણ થાય છે.
હા બિલકુલ જેમ કે લગ્ન ઉત્સાહ, પૂજા, ઓફિસ, કોલેજ, પાર્ટી જ્યો દિનંદ પ પા વાપર બધા માટે કપડાની સ્ટાઈલ અલગ હોઈ શકે. લગ્નમાં ભારે ડ્રેસ ચાલે, પણ રોજ ઘર કામ માટે આરામદાયક અને સાદા કપડા સારા
અને આપડે જોઈએ તો પસંદગી નુ કેટલોક ભાગ બની રહે છે જોઈએ તો ખુબ મોટો મોટા ભાગ એવો છે કે રંગ વ્યક્તિને ઉભારી આપે છે યોગ્ય રંગ ચહેરો ફ્રેશ બતાવે છે સ્કીન ટોનને સૂટ થાય એવા કલર પહેરવાથી આપણું ઓવરઓલ લુક છે, ઈ પણ સારું આકર્ષક બને છે.
હા અને રોજના વાપર માટે એવા કપડા પહેરવા જોઈએ. જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ આપે. રંગોની
બિલકુલ હા. બિલકુલ સાચું કહો છો તમે આપણને કપડાં આપણી બોડી પ્રમાણે પહેરવા જઈએ કે આપણી બોડી. ઉપર કેવું શોભે છે, એવા જ કપડાં પહેરવા જોઈએ.
હા રંગ વ્યક્તિત્વ ને ઉભારી આપે છે. યોગ્ય રંગ ચહેરાને ફ્રેશ બતાવે છે સ્કીન ટોનને સૂટ થાય છે. અને ઓવરઓલ લુક આકર્ષણ બનાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે અને કાપડા અને ફેશન. આ તો આપડા અ. આમ કઈ રીતે જીવનનો એક ભાગ થઈ ગયો છે. જેમ કે કોઈની હાઈટ. હોય તો બહુ જાડા બોર્ડર વાળી સાડી ક્યારેક. હાઈટ ઓછી બતાવી શકે છે એટલે. વર્ટિકલ પેટર્ન વાળી જે સાડી હોય છે એ હાઈટ ને લાંબી દે. ખાડે છે તો ડિઝાઇન પણ બહુ જ મહત્વ ધરાવે છે. અ અને જો કોઈ સ્લમ હોય તો એની લેયર્સ અને સ્ટ્રક્ચર. અ વાળા કપડાં પહેરવા જોઈએ. કોઈ હેલ્ બોડી ટાઈપ નું હોય તો કમ્ફર્ટ ફિટિંગ થાય. એવા યોગ્ય કપડાં પહેરવા જોઈએ. આપણે અંતમાં એવું કહીએ કે આપણે આપણા પ્રમાણે આપણને શ. થાય એવા કપડાં પહેરીએ કર. કમફર્ટ અને પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને પહેરીએ તો એ આપણા માટે. આત્મવિશ્વાસ અને સારું હોય છે ચાલો તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.